હ હા કેમ છો.
મજામાં છું તમે કેમ છો.
બસું પણ મજામાં. આજે હું સેવિંગ મની અને સ્પેન્ડિંગ મની વિષય પર મારા વિચારો રજૂ કરીશ.
હા પૈસા આપના જીવનનો એક મહત્વનો ભાગ છે. પૈસા બિના રોજિંદા અ જીવનની ઘણી જરૂરતો પૂરી થઈ શકતી. નથી એટલે પૈસા કમાવા સાથે સાથે તેની યોગ્ય રીતે બચત કરવાની અને સમજદારીથી ખર્ચ કરવાની આદત પણ જરૂરી છે ને.
હા હ તો છે સેવિંગ મની એટલે આપની આવક માંથી અમુક રકમ ભવિષ્ય માટે બચાવી રાખવી આ બચત ઇમરજન્સી શિક્ષણ આરોગ્ય ઘર વ્યવસાય બીજ જરૂરતોમાં ખૂબ ઉપયોગી પડે છે.
હ જો આપણે નિયમિત બચત કરીએ તો ભવિષ્યની ચિંતા ઓછી થઈ જાય છે. અને નાની નાની બચત સમયે જતા મોટી રક રકમાં અ ફેઈ જાય છે અને એટલે દર મહિને આ મહિના એ થોડી રકમ બચાવાવી જોઈએ.
હા સ્પેન્ડિંગ મની એટલે પૈસા ખર્ચ કરવો પૈસા ખર્ચ કરવો જરૂરી છે. પણ ફક્ત જરૂરી વસ્તુઓ માટે જ ખર્ચ કરવો જોઈએ ને. બિનજરૂરી શોપિંગ મોગી વસ્તુઓ અને દીખાવ માટે ખર્ચો કરવો યોગ્ય નથી.
હા આપને બજેટ બનાવીને ખર્ચે કરો જોઈએ અ જે થી આવક અને જાવક બને બંનેનો અ હિસાબ રખે આથી આર્થિક સમસ્યા ઓછી એવી થાય છે.
હા બાળકો ને પણ નાની ઉમરથી બચત કરવાની આદત લગાવવી જોઈએ.
હલ્લો.
હા આવે છે અવાજ.
હા બોલો ના.
હા. હા ગુલ્લકમાં પૈસા જમા કરવાની બચત આદત વિકસિત થાય છે. બાળકો ની આદત તો શીખાવવી જોઈએ.
હમ્મ બેંકમાં પૈસા જમા કરવાથી પૈસા સુરક્ષિત રહે છે. અને વ્યાજ પણ મળે છે આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન બેન્ક બેકિંગ અને સેવિંગ અકાઉન્ટ પણ ખૂબ ઉપયોગી છે ને.
હા. હા આપણે ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ પણ સમજદારીથી કરવો જોઈએ વધારે હા વધારે વધારે કરવાથી આર્થિક ભાર બચી જાય છે.
હા અ જરૂરત અને ઈચ્છા બે જેનો ફરક સમજવો જરૂરી છે. અ જરૂરતની વસ્તુ ખરીદવી જોઈએ પણ ફક્ત ઈચ્છા માટે વધારે ખર્ચ ન કરવો.
હા પૈસા બચાવ પણ જોશે પણ સમજદારી છે. જે વ્યક્તિ બચત કરે છે તે ભવિષ્યમાં આત્મનિર્ભર બને છે.
હા પૈસા કમાવો મહત્વનો છે પણ તેને યોગ્ય રીતે બચવાવો અને સમજદારરીથી ખર્ચો કરવો એક કરતા અ પણ વધારે મહત્વનું છે.
હા પૈસા સેમિંગ કરવું તો આવું ખુબ જરૂરી છે પૈસા સેવિંગ કરવાવામાં આવડે તો બઉ ઓપ્શન મૂક્યા છે જેવા કે એસ આઈપી હા પલિસી ક છે કે શેર બજારમાં હા શેર માર્કેટમાં પણ થઈ શ વધારે થાય છે ઘરમાં પણ સેવિંગ કરી શકે. હ
હા તે પણ સેવિંગ કરવાની બહ જરૂરી છે.
હા સીવિલ તો જોયુ જયારે જો મોબાઈલ બંધ થઈ જાય તો ત્યારે સેવિ કરને પૈસા જ કામ આવે.
હા તે પણ છે અને પૈસા બચત કરવી તો ક કેડિત પેન વચન વાળી કામ આવે છે.
હા પછી ધંધો ના ભાગો હોય તો એમાંથી તો હવે એમાં ઈમજન્સીમાં હ વિદ્યાર્થીઓની શિક્ષણમાં ઉપયોગી પડે છે તે
હા તે પણ ભઉ એકદમ સાચું. અને પૈસા બચાવા. થી ભવિષ્યમાં આર્થિક સુરક્ષા મળે છે અને
અને અચાનક આવતી મુશ્કેલી મુશ્કેલીઓમાં બ બચાવેલા પૈસા પણ ખુબ ઉપયોગી થાય છે ને.
હા આ તો છે જ ખુબ જ ઉપયોગી થાય છે.
અ જયારે આપણી તબિયત વગેરે અચાનક બીગડી જાય છે, ત્યારે ઉપયો ક્યાંય છે. તે આપણા બચાવેલા. પૈસા અને જરૂર. હા અને જરૂરિ ના સમયે કોઈની પાસે ઉધાર માંગવાની જરૂર પડતી નથી.
હા હ તો પેલે જેવું છે કે પછી
હા કોને કોઈ અને ભરોસો બી નહી કરતો અને કોઈ દેતું બી નથી એટલા માટે.
હા.
શિક્ષણ, ઘર, વાહન અને બીજા- અ સપના પૂરા કરી શકાય છે આપણ.
હા જો ગોલ્ડ લોન પણ લઈ શક પછી આપણે ગો ગોલ તો સેવિંગ કરવું જોઈએ.
અ ઘણા બધા સપના છે, એ બી બચતથી પૂરા કરી શકાય છે. અને બચત કરવાની આદત આ જવાબદારી અને- શિસ્ત શિકડ શિકવાડે છે. અને નાના બાળકોને પણ આપણ શીખવાડવું જોઈ છે કે બચત કેમ કરવા વુ જોઈએ.
સેવ હા.
હા એ પણ હમ જરૂરી છે. અને બચાવેલા પૈસાનું રોકાણ કરીને વધારે આવક, મેળવી શકાય છે ને.
હા આતો છે જ
હ નિયમિત બચતથી મનમાં આત્મવિશ્વાસ અને શાંતિ રહે છે.
તો ઓપ્શન સિમિ કરના તો બહ ઓપ્શન છે.
હા અને બચતથી પરિવારનું ભવિષ્યમાં વધુ સુરક્ષિત બને છે.
જે ખોટો પછ છે ને આ કરવ જોઈએ. શોપિંગ ન ખર્ચો કમી કરવો જોઈએ ઓનલાઈન શોપિંગ ના તો એનામાં તો બઉુ પૈસા જાય છે.
ના હા એના માટે શોપિંગ. શોપિંગ વગેરે પણ કમી કરવા જોઈએ જે રિકામો ખર્ચે છે ને એક કમી કરવા જોઈએ.
હા હા.
કારણ એના માટે યુસ અ ફાલતુ વગેરે ખર્ચજ આપણ જે કિરક ખર્ચ ફાલતુ ખર્ચ કરી રહ એની એક લિસ્ટ બનાવી અ જોઈએ. કારણ તેના તેમાં આપણ ક્યા ફાલતુ ખર્ચ કરી રહ્યા એ બ સમજમાં આવે છે.
જોવા પણ માર્કેટમાં જાય તો જાય ત્યાં હ ખર્ચા કરવોજ પડશે ને તેનો ભાવ કરી શકીએ પણ ઓનલાઈન શોપિંગમાં એવું નથી. એ ઓનલાઈન આપ બજાર કિરાણા
પણ જે ફાલતુ ખર્ચ કરતો તોય એ પણ કમી કરવાવુ જોઈએ. એનાથી હ બઉ બઉ પૈસા બચત થાય છે.
અને ફા ભાઈ ફાસ્ટ ફૂટ વગેરે ખાવાનું પણ જીતી નથી. અ મહિનામાં એક એક બેદા અ ફાસ્ટ ફૂડ વગેરે પણ ખાાયતી આપ તે નાથી પણ થાય છે.
અને આપ જેટલા પૈસા ખર્ચ કમી કરે ને તો તેટલી વધારે બચત થાય એમ.
હા પૈસા બચત કરવો તો જોઈએ.
ઓમાડી . હ કારણ ખુબ ગરજનું છે કોને નાના બાળક અ કોને પણ ક્યારેય શું થઈ જાય એનો ભરોસો નથી એટલા માટે પૈસા બચત કરવા જોઈએ અને કોઈ ઉધાર પણ દેતું નથી.
ખોટો ખર્ચ કમી કરવો જોઈએ. હા છોટી છોટી રકમ હા તમે જો જો ત જોબ કરતા હોય તો તેના માટે ત્રીસ ટકા સાઈડમાં કરવું જોઈએ.
હા ત્રીસ ટકા સાઈડમાં કારવું જોઈએ અને અ વીસ ટકા તમે રોજ નો ખર્ચ માટે પણ લઈ શકે છે. દર મહિનામાં મહિને મહિને જો ખર્ચ બચાડે તો બઉ ખર્ચો વધારે બચી જાય છે. બચત થાય છે અને એનામાં આપણું જે મોઠું વગેરે સપનું છે તે પણ પૂરું કરી શકાય.
હા નાની નાની બચત સમય માટે મોટી રકમ બની જાય છે. એટલે થોડું થોડું બચાવો ભવિષ્ય સુરક્ષિત બનાવો.
આજકાલ શિક્ષણ નાના બાલકો નું શિક્ષણ દીકરા દીક નું શિક્ષણ વગરેને પણ પૈસા બચત લાગે છે ને એટલા માટે બચત કરવુ જ જોઈએ.
હા હા તો સાચું જ.
હમ્મ. અ કે નાના નાના બાલકોને પણ બહુ શિક્ષણ માટે પૈસા લાગે છે.
હા, મારે તો હ નાના નાના બાલ્કોને તો હકર ચાલે.
હા, એના માટે અ બચત વગેરે કરવા જ જોઈએ.
હા આપણે દર મહિને બજેટ બનાવવું જોઈએ. પેલા જલ્દી ખર્ચ કરવા જોઈએ હા પછી બાકી ર કમમાંથી બચત કરવું જોઈએ.
હા પણ બચત કરી તો ખૂબ સારું થાય કારણ કેવા પણ રીતે અ સમય કેવા પણ સમય કામ આવે છે ને એટલે.
હા તો એટલે પૈસા કમાવ ખર્ચો કરો પણ નિયમિત બચાવ કરવાનું ક્યારે
હા બચત વગેરે કરવે છે તો કોની આગળી હાથ આ હાથ આગડી કરવાનું જરૂરત નથી પડતી.
હા તો છેજ પણ ઘણા લોકો સારી કમાઈ હા કમાની કરે છે પણ બચત કરતા નથી પરિણામે અચાનક બીમારી નોકરી જાતી રહે.
અ હ વગર કામે અ હોટેલમે જયે છે. પાલ્ટી વગરે કરે છે એ લોકો એનામાં ફાલતુ ખર્ચ કરે છે.
પછી જયારે ઇમરજન્સી આવે ત્યારે તકલીફ પડે છે એમને.
હા, અત્યારે તકલીફ પડે છે અને બીસ બી બીજાકનથી પૈસા માંગવાની જરૂરત પડતીતી ત હવે અને કોઈ ભરોસો બી નથી કરતો ને અ હ દેતું પણ નથી હામ એટલા માટે બચત કરવા આવું જોઈએ.
એમની બચત તો આવ હા આવતી કાલની મોટી સુરક્ષા છે હા હું તો એટલું જ કહીએસ કે જો આપણે ગુલ્લક બનાવું જોઈએ એનામાં દસ રૂપિયા હોય, પાંચ રૂપિયા હોય
હા બ બચત કરવા જોઈએ તેને અ નાના નાના બાળકોને પણ કેવાવું જોઈએ બચત કરવાની હા.
ને આદત પડે તો મોટા થયા પછી પણ સમજદારીથી
હા પૈસા બચાડી શકે છે ચલો ફરી મળીએ.
હા ફરી
હા હા.